હેલો
હલો
હા અવાજ આવે છે.
હા આવે છે, હવે આવે છે.
કેમ છો?
મજામાં.
હા કેમ છો.
મજામાં છું, તમે કેમ છો?
હા મજામાં છું. હાર બોલો ને.
હું પણ મજામાં છું. આજે મને તારી સાથે ફેશનના વિષય, હલો.
હા બોલો ને બોલો
હલો.
હા બોલો.
હા હું હા આવે છે હવે હું પણ મજામાં છું. આજે મને તારી સાથે ફેશન આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
હા હું પણ ઠીક હવે આ તો ખુબ જ રોચક વિષય છે ને આજકાલના બાળકો દિ લયવાનો આને મોટા લોકો સુધી બધાને ફેશનમાં રસ હોય છે.
હ વાહ આ તો ખુબ જ હા સાચું છે, ફેશન કેવલ સુંદર કપડા પહેરવાનું નામ નથી. મેં પણ એ વ્યક્ તિની પસંદ છે જીવનશૈલી, સંસ્કાર, આત્મવિશ્વાસ અને વ્ય તિત્વતા સાથે પણ જોડાયેલી છે.
હા એકદમ સાચી વાત છે. ફેશન એટલે પોતાને સુંદર, સ્વચ્છ, સુસજ્જ અને આત્મ આત્મવિશ્વાસ પૂર્ણ રીતે રુજૂ કરવાની કલા
અને તારી નજરમાં ફેશન શું છે?
મારી નજર મે મારા મતે ફૅશન એટલે સમય પ્રસંગ, ઉમ્ર, શરીર રચના અને પોતાના સ્વભાવ, પ્રમાણે કપડા, દાગીના, હેરસ્ટસ્ટાાઈલ, ફૂટવેર અને સંપૂર્ણ વ્યક્તિત્વને સાજે સ રીતે પ્રસ્તુત કરવો.
વા ખુબ સુંદર રીતે સમજાવું. ઘણ લોકો ફેશનનો અર્થ કેવલ મહંગા કપડા પહેરવા પહેરવા એવો લે છે પણ ખરેખર એટલું જ નથી,
હા બિલકુલ નથી ફેશન માટે પૈસા જરૂરી હોય. પણ એટલા જ મત તો મહત્વનું નથી સમજ, પસંદ, રંગની ઓળખ, બોડી ટાઈપની સમજ અને કપડે કેરી કરવાની રીત પણ ખૂબ મહત્વની છે.
અ સાચું સાચું ક દો કોઈ સાદો ડ્રેસ પણં જો યોગ્ય રીતે પ પહેરવામાં આવે તો મેચિંગ એસેસરીઝ હોય અને આત્મવિશ્વાસ હોય તો ખુબ જ સુંદર લાગે.
હા અને કોઈ મેંગો ડ્રેસ હોય પણ ફિટિંગ સારું ન હોય પ્રસંગ પ્રમાણે ન હોય અથવા વ્યક્તિને સૂટ ન થાતો હોય તો એનો પ્રભાવ ઓછો થઈ જાય.
આજે ફેશન એટલું મહત્ત્વનું કેમ બની ગયું છે.
અ કારણ કે આજના યુગમાં પહેલી નજરમાં જે અસર પડે છે એમાં પોતાનો લુક અને ડ્રેસિંગ સ્ટાઈલ ખૂબ ભાગ ભજવે છે માનસ કેવી રીતે પહેરે છે એથી એની પર્સનાલિટી વિશે પહેલા પ્રભાવ બનતો હોય છે
હા જો અહેને જો કોઈ સ્વચ્છ નીટ નેટકા અને સુંદર રીતે પહેરો હોય તો એને જોઈને સામનેવાલાને પણ સારો પ્રભાવ પડે
હા પડે છે એના સારો પ્રભાવ પડે છે ફેશન આત્મવિશ્વાસ વધારે છે જો માનસોને પોતાના કપડા લુક અને સ્ટાઈલતા હોય તો એ વધારે આત્મ.
અને હા ક્યારેક સારો ડ્રેસ પહેરતા પણ મન પણ ખુશ થઈ જાય છે
બિલકુલ બિકુલ ફેશન મોડ પર પણ આ સર કરે છે સુંદર રંગ આરામદાયક કપડા...
મને મને લાગે છે કે ફેશન વ્યવસાય સાથે પણ ખૂબ જોડાયેલી છે
હા જોડાયેલી છે ફેશન ઇન્ડસ્ટ્રી આજે ખૂબ મોટી બની ગઈ છે કપડા બુટિક ટેલરિંગ એમ્બ્રોયડરી જ્વેલરી મેકઅપ ફૂટવેર બેગ્સ મોડલિંગ ફૅશન ડિઝાઇન સ્ટાઈલિંગ કે આ બધા એના ભાગ છે
અ દી દીપાલી તારા માતે અ માતે પારંપરિક પેશન ફેશન અને આધુનિક ફેશનમાં શું ફરક છે
પારપપારીક ફેશન એટલે આપની સંસ્કૃતિ પરંપરા અને પ્રાદેશિક પોશાખ સાથેથે જોડ જોડાયલી ફેેશન એ જેમ કે સાડી સલવાર સૂટ ઘાઘરા કુર્તી દુપટ્ટો પારંપરીિક દાગ ઘિન બિંદી બાંગડી નથ પાયજની એ સારી ચીજ હૈ
અને હા અને આધુનિક ફેશનમાં જીન્સ ટોપ ગાઉન્ વેસ્ટન્ડ ચન ડ્રેસ જમ્પુલ જમ્પુ સ સૂટ કોટ સેટ શર્ટ જેકેટ ક્રોપ ટોપ પ્લાઝો ફેશનવેર આ બધું આવે
હા એકદમ પણ આજકાલ બંનેનું કોમ્બિનેશન પણ ખૂબ ચાલે માછી જેમ કે ટ્રેડિશનલ બ્લાઉઝમાં મોર્ડર્ન કટ ગાઉન સ્ટાઇલ આનારકલી જેકેટ્સ સ્ટાઇલ લહેંગા આ બત ફેશન ફ ફ્યુજન ફૅશન કહેલાય
હા આ આજે યુવતીઓ ટ્રેડિશનલ લુકને મોર્ડન ટોચ ટચ આપવું ખૂબ પસંદ કરે છે
કારણ કે એમાં પરંપરા પણ જળવાય છે અને નવી સ્ટાઇલ પણ જોવા મળે છે
કપડાં પસંદ કરતા વખતે શું ધ્યાન રાખવાવું જોઈએ
પહેલી વાત કપડા પ્રસંગ પ્રમાણે હોવો જોઈએ છે બીજી વાત આરામદાયક હોવ જોઈ તીજી વાત શરીર રચના અને ઉમ્ર પ્રમાણે સૂટ થતો હોય જાય સૌથી વાતરંગ અને ફેબ્રિક યોગ્ય હોય જાય
અને પ્રસંગ પ્રમાણે એટલે
જેમ કે લગન ઉત્સવ પૂજા ઓફિસ કોલેજ પાર્ટી રોજિંદા વાપર બધા માટે કપડાની સ્ટાઇલ અલગ હોઈ શકે લગ્ન લ લગ્નમાં ભારે ડ્રેસ ચાલે પણ રોજ ઘર માટે આરામદાયક અને સાધે કપડા સારા
હા ઓકે પીસ માટે પણ સંસ્કૃત સંસ્કૃત અને સભ્ય ડ્રેસિંગ જરૂરી છે જ્યારે પાર્ટી માટે સ્ટાઇલિશ લુક રાખી શકોય
હા અને રોજાના વાપર માટે એવા કપડા પહેરાવ જોઈએ જે સુંદર પણ લાગે અને કામ કરતા આરામ પણ હેલો
અને રંગોની પસંદ પસંદમાં ફેશનનોો કેટલો ભાગ છે
ખૂબ મોટા ભાગ છે રંગ વ્યક્તિત્વ ને ઉભારી આપે છે યોગ્ય રંગ ચરાની ફ્રેશ બતાવે છે કિંગ અ સ્કીિન ટોનને સૂટ થાય છે અને ઓવરઓલ લુક આકર્ષક બનાવે છે
કયા રંગો કયા પ્રસંગો માટે સારા લાગે
આ તો વ્યક્તિ પર નિર્ભર છે ને પણ સામાન્ય રીતે લગ્ન ઉત્સવ માટે લાલ મરૂન હિરવો પિંક રોયલ બ્લુ મસ્ટર્ડ પર્પલ ગોલ્ડન જેવા રંગ ખૂબ સુંદર લાગે ઓફિસ માટે પેસ્ટલ
અને ઉનાળામાં તો હલકા રંગ અને હ અ શિયાળામાં અ થોડા ગાળા રંગ પણ ખૂબ સર સરસ લાગે
હા લાગે છે ને એકદમ મોસમ પ્રમાણે કપડાં અને રંગની પસંદ કરવી એ પણ ફેશન સેન્સ નવ ભાગ છે
ઘની સ્ત્રીઓ પૂછે છે કે બોડી ટાઈપ પ્રમાણે કપડાં કેવી રીતે પસંદ કરવાતું શું કહશી
મારા મતે આ ખુબ મહત્વની વાંચે બધા ઉપર એક જ પ્રકારનો ડ્રેસ સમાન રીતે સૂટ નથીતી હોતી એટલે પોતાના શરીરને સમજને કપડાં પસંદ કરવ કરવો જોઈએ
અ થોડું ઉદાહરણ આપને
જેમ કે જો કોઈની હાઈટ ઓછી હોય તો બહુ જાડા બોર્ડર વાળલી સાડી ક્યારેકે હાઈટ ઓછી બતાવી શ કેમ વર્ટીકલ પેટર્ન હાઈટ લંબી દ દેખાડે જો કોઈ સ્લીમ હોય તો લેડા અથવા સ્ટ્રક્ચર કપડા સારા લાગે જો કોઈ હેલ્દીી બોડી ટાાઈપ હોય તો કમ્ફર્ટેબલ ફિટિંગ યોગ્ય ફોલ અને બ બેલેન્સ વાળ ડિઝાઇન ખૂબ સારા લાગે
અ ટલે બડ બિલ્ડ ફેશન ફ્લો કરવાની જગાહા જગાહે. અ પોતાને શુંટપ થાય એ અ સમજવું જરૂરી છે?
બિલકુલ, ફૅશન એટલે કોપી કરવું નઈ પણ પોતાની સુંદરતાની હાઈલાઇટ્સ કરવું.
કપડાનાં કપ અ કપડો એટલે ફ ફેબ્રિક એ પણ ફેશનમાં વનું જ છે ને.
હા, ખૂબ કોટન સિલ્ક સિફોન, જ્યોર્જેટ લેનન ક્રેપ ઓર્ગેન્ઝા વેલ્વે ટ્રેન. દે બધા ફેબ્રિકનો ફોલ કમ્ફર્ટ અને લુક અલગ હોય છે.
અને કોટન મને રોજ માટે ખૂબ ગમે આરામદાયક હોય છે.
હા કોટન ગરમી માટે ખૂબ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવ લુક માટે ખુબ સુંદર, જોર્જટ અને સિફન ફ્લોવ લુક આપે વેલવેટ શિયાળા અથવા રોયલ ફેસ્ટલ આઉટફિટ માટે ખૂબ સુંદર લાગે.